હેલો
હેલો કેમ છો? કેમ છો મજામાં?
હવે આવે છે અવાજ
હા આવે છે એકદમ ક્લિયર આવે છે.
હહ કોલ કનેક્ટ થયો?
હા બિલકુલ તો આજનો આપડો ટો એ કે આપડે જે પૃથ્વી ઉપર જે આપણે રૂત ઋતુઓ હોય છે શિયાળો સોમનાળા વિશે તો એના વિશે થોડીક આપડે એમ ચર્ચા કરીશું હહ અત્યારે તો તમને ખ્યાલ હશે કે અત્યારે તો આપડે ચોમાસાની સિઝન ચાલે છે તો. હા તો મને એ જણાવશો કે આપણે જે ગયા વર્ષે જે શો માં શું હતું ને અત્યારે જે આ વર્ષે જે સોમાસું છે તો એમાં તમને કઈ ફરક દેખાય છે તમને શું લાગે છે આ આ ચોમાસામાંને આવતા ગયા ચોમાસામાં શું તમને આમકલીફ થાય?
ગ્યાં વર્ષે વરસાદ હતો આ આ વર્ષે વરસાદ છે નહી સાહીઠ ટકા તમને હીટ વેવ છે અને ચાલીસ ટકા વરસાદ છે. એટલે વરસાદ પડશે ખરો પણ થોડો. અને ખેડૂતોને કેટલું નુકસાન થાય છેરસા. એ લોકો ને પાણી નહી મળતુ પૂરતું. ફાતર નહી બધું તો નાખે પણ. પાણી જ ના મળે તો પછી એમને ખેતી જે કરવાની હોય એવી
બિલકુલ સાચી વાત છે. એનું શ આ નું કારણ સુ? હા કારણ શ હા હા બીન હા બિલકુલ બિલકુલ તો એનું કારણ શું.
દુનિયામાં.
હૈ.
જો પાંચ વર્ષ થ‌ઇ જાય તો આપ બધી કમ્પ્ટલી. એ તો એટલું જોયું કે કોઈ દિવસ. આ તો શિયાળો હોય તોય વરસાદ પડતો ચોમાસું હોય તોય વરસાદ પડે. એટલે ઋતુઓનું કશું ઠેકાળુ રહ્યું નહી ગ્લોબલ વોર્મિંગ. વધતો જાય છે અને એની અસર બધા. પછી આઈ થિંક. સૂર્યની જે લાઈટ છે એ બી ડાયરેક્ટલી. થી આવે છે જે ઓઝન લેયર છે એ બી ઠીક થઈ ગયું છે.
હા એટલે અમુક પછી ગ્લોબલ વોર્મિંગ ના કારણે પણ અમુક કેટલીક સમસ્યાઓ. ઉત્પન કરતી હોય છે જેના માધ્યમથી પછી. અમુક પ્રકૃતિને પણ આપણે થોડું ઘણું નુકસાન કરતા હોય છે તો એ. જે પરિણામ હોય એ આપડણે પછી ભોગવવું પડે છે એટલે જેટલું આપણે નુકસાન. કરશું પ્રકૃતિને એટલું વધારે વાવાઝોડું છે સુનામી છે પછી. ઘણા બધા એવા પૂરો આવે છે પછી. ઘણું બધું પાણી ભરાઈ જતું હોય છે તો એ માધમ.
એટલે વરસાદ વર પડતુ નથી.
હા બરોબર એટલે એ કહી શકાય કે આપણે જેટલું પણ પ્રકૃતિને નુકસાનકારક પહોંચો. પહોંચાડશું તો એટલું. નુકસાન આપડે પણ ભોગવવું પડશે તમને પણ ખ્યાલ હશે કે હમણાં તાજેતરમાં જ. અ સુરતમાં પણ આટલો બધો વરસાદ પડી ગયો હતો એક દિવસમાં કે ઘણું બધું. લોકોને પરેશાની થઈ હતી અંદાજીત એક હજાર થી. બે ત્રણ હજાર જેવું કઈક. નુકસાન કરોડ નું થયું હતું તો ઘણું બધું અમારા વિસ્તારમાં જ બાજુમાં જ. આક.
તો બધું કાઢી નાખ્યું એમ મેન્યુફેક્ચર માંથી ને.
કઈક સસ્તા માં બધું એ લોકો હાલવા મળ્યા હતા એમ વસ્તુ.
હા બરાબર મેં પણ અનુભવ કરેલો છે. જ્યાં અહીંયા દિવસે હું બરોબર સવારે લાયબ્રેરી એ ગયો અને લાયબ્રેરી થી પછી વરસાદ. ચાલુ થયું એટલે બપોરે મને વિચાર આવ્યો કે હું ઘરે જતો રહ્યો એમ પણ. પછી વરસાદ જ આટલું હતું એટલે પછી બધા લોકો કેતા હતા કે હવે. થોડી વાર રહી જાય તો પછી પાછા ઘરે જઈ એમ તો પછી અમે લોકો. ત્રણ ચાર વાગ્યા પાંચ વાગ્યા સુધી અહિયાં હતા તો પછી વરસાદ બંધ જ નતો થતો એમ પછી બધા લોકો ઘરેથી ફોન આવ્યા કે ભાઈ તમે ઘરે આવી જા પાણી ભરાઈ ગયા છે અને ચલાય એવું નથી તો પછી, અમે લોકો એ બાઈક તો લઈ જવાય ને કેમ કે બાઈક તો અંદર પાણીમાં જ તે તો પછી બંધ પડી જાય તો પછી એ પણ એક પ્રોબ્લેમ હતો તો પછી બાઈક અહીંયા મૂકી અને પછી અમે બધા લોકો જોડે ચાલીને ગયા તો અમારા ગળા સુધી પાણી હતું અટલું પાણી હતું અમે. છતાં પણ અમે માંડ માંડ ઘરે. પહોચ્યા એટલે બઉુ જ પરિસ્થિતિ વીક હતી એમ કેમ આટલો વરસાદ. તો ક્યારે પણ પડ્યો નથી એટલે. હા એટલે એ પ્રકારે થયું હતું એટલે જી બરાબર એટલે વરસાદ એ પ્રકારે પડ્યો હતો કે શું કરવું એટલે એનો કોઈ સોલ્યુશન જ નતું ક્યારેય કેમકે ઘણા બધી એવા વિસ્તારો હતા કે જે નીચાણ વાળા વિસ્તારો હોય અને એમાં પણ જે ઝુપરપટ્ટી વાળા વિસ્તારો હોય તો એમાં તો ખુબ જ વરસાદ પડી્યો હોય તો થોડું પણ પાણી આવે તો પણ બધું ભરાઈ જતું હતું એટલે લોકોને ખુબ જ નુકસાની થાય છે અને અ મને એવું લાગે છે કે સરકાર પણ આમાં કઈક સહાય આપે તો લોકો છે. તે પાછો પોતાનો રોજગાર છે કે ધંધો છે તે પાછો અ ચલાવી શકે તો એ પ્રકારે અત્યારે લોકોનું જીવન થઈ ગયું છે તો મને પણ એવું લાગે છે કે ધીમે ધીમે સુરતમાં જે ફેક્ટરીનો જે એરિયા છે તે ખુબ જ વધતો જાય છે અને ધીમે તેના પર્યાવરણ વચ્ચ ઘટતો જાય છે જેના કારણે પછી ગ્લોબલ વોર્મિંગ ના થવાના કારણે પછી આવી વસ્તુ ઘટિત થતી હોય છે એટલે મને તો લાગે છે કે આવનારા અ જમાનામાં અથવા તો ફ્યુચર માં પણ કઈક નવું એવી પરિસ્થિતિ આવશે કે જેના માધ્યમ થી માણસો પણ મરી જશે એટ મને કેવું લાગે છે કે બહુ જ ભયાનક પરિસ્થિતિ આવવાની છે હજુ પણ
ટુ થાઉઝન્ડ થર્ટી ટુ માં એવું થવાનું જ છે સિક્સ જી મોબાઈલ રિલીઝ થશે એટલે એટલું ઇફેક્ટ તો કરવાનું જ છે જયારે ફાઈઇવ જ મોબાઈલ રિલીઝ થયો હતો એ ટાઈમે કોવિડ આવ્યો હતો તમે જેટલું નેચરને નુકસાન કરશો એટલું તમારે આવી બીમારીઓને બધું તો આવતું રહેવાનું અચ્છા એમ અને અત્યારે પેલો એક રોગ નીકળ્યો છે ને જે ચૌદ વર્ષના છોકરાઓને જ પકડે છે એમ શૂન્યથી ચૌદ વર્ષના છોકરાઓને જ અસર કરે છે એ ઉધરસ થી જ ચાલુ થાય એના રિલેટેડી કેટલું બધું બતાવે છે એટલે જુ તો એ લોકોને લેવું જ પડેમ અને જેટલું પાપ વધારે થાય છે
હા એટલે ઘણી બધી ઘણી બધી એવી સમસ્યા છે કે જેના માધ્યમથી ખુબ જ નુકસાન ભોગવું પડે છે દરેક વ્યક્તિને એટલે એ પણ એક મોટો વિષય કહી શકાય કેમ કે આટલું નુકસાન તો ક્યારેય નથી થયું એ મને તમે જેમ વાત કરી કે રોગો ઘણા બધા ફેલાઈ રહ્યા છે તો પેલા તો એવું નતું એમ પેલા રોગો હતા પણ એનું કઈક ઔષધિ વગેરે હતી તો તેના માધ્યમથી પણણે વાતાવરણ એવું હતું તો એ વસ્તુ થતી હતી તો એનું નિરાકરણ થઈ જતું હતું પરંતુ હવે ઘણી બધી એવી સમસ્યા હો છે નાના બાળક જયારે જન્મે છે ત્યારથી જ પોલિયોની રસી આપવામાં આવે છે તો ઘણી બધી એવી અમુક અમુક પછી મને એવું લાગે છે કે આવનારા જમાનામાં પણ પોલિયોની રસી આપશે પછી બે ત્રણ બીજી રસી આપશે તો બાળક તો પછી આમાં શું કરશે તો ભાર પછી મરવાનો જ વારો આવે છે એટલે પછી નવા નવા રોગો છે કે વગેરે પછી પાંચ વર્ષ ન બાળક હોય કે દસ વર્ષ ન બાળક હોય તો એ પછી ધીમે ધીમે ફેલાવાનું જ એટલે મને લાગે છે કે આવનારા વર્ષમાં બાળક છે વધારે અત્યારે સક્ષમ અત્યારેની જનરેશન છે તે થોડી ઘણી તો સક્ષમ કહી શકાય કેમ કે પછી આવનારા જે બાળક આવશે તો આટલું બધું પણ સહન નહી કરી શકે એટલે એ પણ એક પ્રોબ્લેમ જેવી વાત છે એટલે એ પણ એક
વકમ સમ
આમ જોવા જઈએ તો બધું સારું છે પણ ગ્લોબલ વોર્મિંગને જો અસર જેટલી થાય છે એટલું બધી જ વસ્તુઓ બગડે છે એમ અને રુ ના હિસાબે તો અત્યારે ચોમાસું ચાલે પણ ચોમાસ જ એવું લાગતું નહી વરસાદ પડતો નહી અને પેલા તો કેવું કે વરસાદ પડે તો કારેલાનું શાક ને રોટલી પછી ભજીયા બી લોકો કેટલા બધા ખાતા હતા ગોટા બનાવડા વે ચા હોય ગોટા હોય હવે કઈ એવું રહ્યું નહી એમ અત્યારે તો બર્ગર છે પીઝા છે ફ્રેન્ચ ફ્રાઈ છે. તમારો હોટ કોફી મળી જાય બધું જ કમ્પ્લીટલી થઈ જાય પછી એમ.
હા એટલે અત્યારે તો બધું ફાસ્ટ ફૂડ ઉપર જ જીવન ચાલી રહ્યું છે એટલે કે જો લોકો ખાવા મળશે વધારે ને બહાર નું ખાશે તો પછી તો શરીર પણ એને સાથ નહી આપી શકે કેમ કે શરીર ને જેટલા પોષક તત્વો જોતા હોય છે એ પૂરતા ના મળે એટલે પછી પણ થોડું ઘણું પછી વીક થવા મળે એટલે એ પણ એક મોટી સમસ્યા છે એટલે દરેક લોકો વેલા જે સમજી જશે એના માટે ફાયદાકારક છે એટલે અત્યારે તમે જોતા હશો તો હા જે મૃત્યુનો જે આંક છે એ કરણો ખુબ જ વધી ગયો છે. અત્યારે જે આયુષ્ય છે લોકોની તે અરાઉન્ડ સાહીઠ વર્ષ જેવી હા પચાસ પચાસ થી સાઠ તો બહુ થઈ જાય.
પછી ચાલીસ વર્ષની ઉંમરે એ થઈ જાય છે.
હ બે હાજારને ત્રીસ આવશે ત્યાં તો મને લાગે છે સાઠ આજુબાજુ આવી જશે.
હમ ખવાન એવું થઈ ગયું ને.
હા એટલે અત્યારે એ પ્રકારના બહ જ પ્રોબ્લેમ આવે છે એટલે એટલે ઋતુ પ્રમાણે પણ અમુક વસ્તુ હવે બધી અનિશ્ચિત થઈ ગઈ છે મતલબ નિશ્ચિત કોઈ વસ્તુ નથી થતી એમ તડકો જો આપડે ઉનાળો તો આ વર્ષે બહુ જ લાંબો ચાલ્યો તમને પણ ખ્યાલ હશે અને
હા અધિક મહિનો ચાલે છે ને એટલે પછી અધિક મહિનાના લીધે તહેવારો બી મોડા આવાનાને રક્ષાબંધન ની તો આ પંદર ઓગસ્ટ સુધી તો આવી જાય. પણ રક્ષાબંધન બી આ વખત અઠવીસ ઓગસ્ટ જન જન્માષ્ટમી બી લેટ છે આ વખતે નવરાત્રી ભી લેટ
હા બે જેઠ મહિના છે, એટલે લેટ છે.
હમ.
એટલે એ પ્રકારે આખું શીડ્યુલ હોય છે તો મળીશું પાછા એક નવા ટોપિક
હા થઈ હા